હા બોલો બોલો
કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
હું બી એકદમ મજામાં હતો આ તો એક વિષય મળ્યો કે પરિવાર તો આજે આપડે એના વિશે વાત કરીએ.
હા સારું પરિવાર તો છે ને દરેક વ્યક્તિ ના જીવનનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે.
હા અને હા.
બોલો બોલો
હા એટલે કે તમારા માટે પરિવાર નો અર્થ શું છે.
હમ મારા માટે તો પરિવાર એટલે પ્રેમ કેર અને સપોર્ટ
હા હું પણ એવું જ માનું છું ને ફેમિલી સાથે હોય તો કોન ફિડેન્સ વધી જાય છે.
હા બિલકુલ અને મુશ્કેલ સમયમાં પણ પરિવાર સાથે ઉભો રહે છે.
હા. અને તમને ફેમિલી સાથે ટાઈમ પસાર કરવો ગમતો હોય છે.
હા મને તો ખુબ જ ગમે છે બધા સાથે બેસીને વાત કરવી મજા આવે છે.
બરાબર અને આજે લોકો બીઝી લાઈફમાં ફે એકદમ ફેમિલી માટે ઓછો ટાઈમ આપે છે.
હા એ તો સાચું પણ રોજ ઓછામાં ઓછા થોડા મિનિટ સાથે બેસવું જ જોઈએ.
હા એ ભી છે હા. કેવાય કે ફેમિલી સાથે ડિનર કરવું એ પણ એક સારી હેબિટ છે.
હા બિલકુલ અને એનાથી બધા એક બીજાની વાત સાંભળ સે.
હા અને ફેમિલીમાં રિસ્પેક્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
હ. અ રિસ્પેક્ટ વગર તો કોઈ પણ રિલેશન મજબૂત નથી બનતું એટલે રિસ્પેક્ટ તો બઉુ અ મોટો મહત્વ રાખે છે.
બિલકુલ અને નાના મોટા બધાને રિસ્પેક્ટ આપડે આપવુ જોઈએ.
હા અને બધાની ઓપિનિયન પણ સાંભળવી જોઈએ.
બિલકુલ અને કોઈ કે છે ફેમિલીમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો તમે શું કરો
હું ફેમિલીમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો શાંતિ થી વાત કરીને પ્રોબ્લમ સોલ્વ કરી લેવી
હા એ બો સરસ વસ્તુ છેને ગુસ્સો કરતા ડિસ્કસન સારું.
હા બિલકુલ સાચી વાત પેશન્સ સલાહો ખુબ જ જરૂરી છે.
હા અને ફેમિલી સાથે ફેસ્ટિવલ ઉજવવાનું ગમ તમન.
હા મન તો ખુબ જ આમ ફેસ્ટિવલથી બધા એક સાથે આવે છે મને તો બઉ જ ગમે.
હા અને ફેમિલી ટ્રીપ્સ પન યાદગાર બની જાય છે.
હા પછી ટ્રાવેલિંગ થી બોન્ડિંગ બી વધારે થાય છે.
હા અને મોબાઈલ ના આજકાલ તો મોબાઈલના કારન લોકો ઓછી વાત કરે છે.
હા એટલે જ ને આપડે ફોન સાઈડમાં મૂકીને ફેમિલી સાથે બેસવું જોઈએ.
બિલકુલ ને ફેમિલીમાં ટ્રસ્ટ કેમ બિલ્ડ થાય છે?
ટ્રસ્ટ તો સાચું બોલવાથી અને પ્રોમિસ નિભાવવાથી.
બિલકુલ ને નાના બાળકો ફેમિલી પાસેથી ઘણું શીખતા હોય છે.
હા બિલકુલ સાચી વાત મેનર્સ અને વેલ્યુસ થી વેલ્યુસ પણ ઘરેથી જ મળે છે.
બિલકુલ અને ફેમિલીમાં એકબીજાની હેલ્પ પણ આપણેે કરવી જોઈએ.
હા અને કામ સહેર કર અ કરવાથી બધાને રાહત પણ મળે છે.
હા અને અપ્રિસિયેશન પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે.
હા પછી થેન્ક યુ અને સોરી કેવું પણ એકદમ સારી આદત છે.
બિલકુલ અને ફેમિલીમાં હસવું પણ જરૂરી છે.
બિલકુલ અને અ સ્માઈલથી ઘરનું એટમોસફિયર પણ પોઝિટિવ બને છે.
હા અને તમને શું લાગે છે કે ફેમિલીમાં ક્વોલિટી ટાઈમ શું હોય છે?
ક્વોલિટી ટાઈમ તો જેમ કે સાથે જમવું પછી સાથે રમવું પહી વાત કરવી અને એકબીજાને સાંભળવું અને આપડે ફે કવોલિટી ટાઈમ કહીએ.
એકદમ સાચી વાત ને ફેમિલીની મેમરીઝ હંમેશા યાદ રહેતી હોય છે.
હા બિલકુલ નાની નાની પળો પણ એકદમ ખાસ બની જાય છે.
હા અને તમે ફ્યુચરમાં પણ ફેમિલી સાથે ક્લોઝ રહેવું જોઈએ આપડે.
બિલકુલ ફેમિલી આપણી સાથે મોટી સ્ટ્રેન્થ છે.
હા અને આજની વાત થી મને એક વાત સમજાઈ
કઈ વાત સમજાય તમને?
કે પૈસા કરતા પણ ફેમિલી નું પ્રેમ વધુ કીમતી હોય છે.
હા એ તો એકદમ હું પણ એજ માનું છું એકદમ બિલકુલ સાચી વાત છે.
એ છે ને ચાલો આજે આપડે ફેમિલી માટે રોજ સો થોડો સમય કાઢએ.
હા આ એક સારી શરૂઆત હશે આપડે છે ને હવેથી ફેમિલી માટે રોજજે અ રોજજે થોડો થોડો ટાઈમ તો કાઢવો જ જોઈએ.
બિલકુલ ના કેવાય કે ફેમિલી માં દરેક વ્યક્તિની અલગ રિસ્પોન્સિબિલિટી પણ હોય છે.
હા એ તો છે જ ને બધા પોતાની રીતે કોન્ટ્રિબ્યુશન પણ આપે છે.
બિલકુલ ના ઘરના નાના કામ બધા સાથે મળીને ક કરી જાય છે.
હા બિલકુલ અને ટીમ વર્ક થી કામ જલ્દી પણ થતું હોય છે.
હા તમને શું લાગે છે કે ફેમિલીમાં કોમ્યુનિકેશન કેટલી ઇમ્પોર્ટન્ટ છે?
તો કેવાય ને ખુબ જ એકદમ ઇમ્પોર્ટન્ટ છે વાત કરતા રહીએ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ ઓછી થાય છે.
હા બિલકુલ ને કોઈ વ્યક્તિ ચૂપ રહે તો પ્રોબ્લેમ વધી શકે છે.
હા એટલે જ ને ફિલિંગ્સ પણ શેર કરવી જોઈએ આપડે.
હા અને ફેમિલીમાં એકબીજાની વાત ધ્યાનથી સાંભળી પણ એકદમ જરૂરી છે.
બિલકુલ અને સાંભળવું પણ પ્રેમનો એક ભાગ જ છે.
હા અને બીજી લાઈફમાં ફેમિલી સાથે ચાય પીવા બેસવું પણ એક સરસ આદત છે.
હા, થોડીવારની વાત પણ દિવસને સુંદર બનાવી દેશે.
હા અને વીકેન્ડમાં સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે તમને?
હા મને તો ખુબ જ ગમે ઘરમાં ગમે રમવી કે મૂવી જોવી પણ મને મજા આવે છે.
હા અને કોઈ વખતે સાથે કુકિંગ કર્યું પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે.
હા બિલકુલ અને નવી રેસીપી ટ્રાય કરવી. અને બધાની જોડે ગેમ રમવી એ બી એક સારું મજા આવી જાય.
હા અને ફેમિલીમાં બધાની ચોઈસ અલગ હોય છે.
હા પણ કોમ્પ્રોમાઈઝ કરતા શીખવું જ જોઈએ આપણે
હા એતો છે અને કોમ્પ્રોમાઈઝથી રિલેશન મજબૂત બનશે.
બિલકુલ સાચી વાત છે.
હા અને ઘરમાં પોઝિટિવ વર્ડસ પણ વાપરવું જોઈએ નહી?
હા એક એ જ ને એકદમ આમ સારા શબ્દોથી ખુશી વધતી હોય છે.
હા અને એપ્રિશિએશનથી કોન્ફિડન્સ પણ વધી જાય છે.
હા નાના નાના પ્રયાસની પણ તારીફ કરવી જ જોઈએ આપડે.
બિલકુલ અને ફેમિલીમાં ડિસિપ્લિન પણ જરૂરી છે.
હા ડિસિપ્લિનથી બધાનું રૂટીન સારું ચાલે છે.
હા અને સાથે બ્રેકફાસ્ટ કરો પણ એક સારો પ્રયત્ન કરવો જોઈએ.
હા દિવસની શરૂઆત સારી થતી હોય છે ત્યાંથી
હા, અને ફેમિલીમાં સેવિંગ વિશે પણ વાત થતી હોય છે.
હા, પછી પ્લાનિંગ બધા સાથે કરવી સારી.
બિલકુલ, અને કેવાય કે ઈમરજન્સી માટે પૈસા બચાવવા જોઈએ.
બિલકુલ સાચી વાત છે. આ તો એકદમ ખુબ જ સારી હેબિટ છે.
હા, અને આપણે ફેમિલીમાં હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા, એ જને. હેલ્ધી ફૂડ અને વોકિંગ સારી આદત છે.
હા, એજ અને કેવાય કે સાથે મોર્નિંગ વોક પર કરવી ગમે તમને?
હા, હમણા તો ખુબ જ ગમે વાત પણ થઈ જાય અને જોડે જોડે વોકિંગ પણ થઈ જાય અને જોડે એક્સરસાઇઝ પણ થઈ જાય.
હા, અને કોઈ વ્યક્તિ દુઃખી હોય, તો શું કરવું જોઈએ આપડે?
જયારે કોઈ દુઃખી હોય, ત્યારે તેને સંભાળવું, હિંમત આપવી. અને એમની જોડે સાથે સાથે રેહવું તો સારું કેવાય.
હા એ બહુ સારી વસ્તુ છે ને કોઈને ઈગ્નોર પણ ના કરવું જોઈએ આપડે
હા કેર બતાવી ખુબ જ એકદમ જરૂરી છે.
બિલકુલ અને ફેમિલીમાં સરપ્રાઈઝ પણ આપવું ગમે તમને?
હા, મને તો ખુબ જ ગમે. નાની સરપ્રાાઈઝ પણ મોટી સ્માઈલ આપતી હોય છે.
હા, અને ગ્રીટિંગ કાર્ડ બનાવવું પણ એક સરસ આઈડિયા છે.
હા, હેન્ડમેડ, હેન્ડમેડ ગિફ્ટની તો અલગ જ વાત હોય છે વેલ્યુ હોય છે.
હા, અને ફેમિલી સાથે ફોટો જોવાની મજા અલગ જ હોય છે.
હા. એજ ને. જૂની મેમરીઝ ફરી યાદ આઈ જાય, મજા આઈ જાય.
હા, અને ઘરમાં બધા સાથે હશવું પણ હેલ્થ માટે સારું છે.
હા, બિલકુલ સાચી વાત છે. પેલું કેવાય છે ને કે, લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન.
એકદમ સાચી વાત કઈ તમે અને ફેમિલીમાં એકબીજા પર ભરોસો પણ રાખવો જોઈએ.
હા, ટ્રસ્ટ રિલેશનનો મજબૂત આધાર છે.
હા, તો આજે આ વાત કરીને, ખુબ જ આનંદ આયો
મને બી ખુબ જ આનંદ આયો.
હા, તો આપડે મળીએે, ચાલો.
મળીયે મળીયે હા